હા બોલો
હા સારું છે ને તબિયત
હા સારું છે બધું
હા અભ્યાસ અભ્યાસ બરા પર ચાલતા છે ને
હા બધું સારું ચાલે હવે તો એક્ઝામ પણ ચાલશે
હા મિત્ર તો હવે મિત્રો આપણે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એોપ નું નામ છે મિત્ર અભ્યાસ મહત્વ અભ્યાસ નું મહત્વ વિશે થોડું તમે અમને જણાવજો ને
હા અભ્યાસ ન મહત્વ તો આજના જમાનામાં ઘણું ચાલી રહ્યું છે મોટા ભાગે અભ્યાસ નું મહત્વ ના લીધે જ ઘણું બધું કાર્ય કોઈ પણ થઈ શકે છે જેમ કે નોકરી મોટી મોટી ઘરે ઘણું બધું અભ્યાસ ના કારણે થઈ શકે છે
હા મિત્ર ત સાચી છે આજ જમા અભ્યાસ ન ખબ જ મહત્વ છે અને આપણે બધી જ જગ્યાએ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વ છે પરંતુ મિત્ર એ આપણે જોવા જ જોવા મળે છે કે જે હમણાં ચૂંટણી ચાલી રહી છે અને ચૂંટણીમાં જે નેતાઓ હોય એ લોકોને આ અભ્યાસને એવું એ લોકોમાં આવતું નથી અને એ લોકો એ લોકો ડિગ્રી ના હોવા છતાં એ લોકોને સારી સારી એટલે કે સારી સારી મોટી પોસ્ટ પર એ લોકોને મળતી હોય છે એટલે નોકરી. નોકરી ન મહત્વ છે પરંતુ જે નેતાઓ હોય એ લોકોને એ લોકોને કઈ નો ડિગ્રી ને એવું કઈ નને જોઈએ એટલે એ લોકો અભણ હોય તો પણ એ લોકો પોલિટશનમાં રહેતા હોય છે.
હા તમારી વાત સાચી છે. એવીજ રીતે જોવા જઈએ તો તમારી વાત પણ અભ્યાસ ને લગતું મોટા ભાગે આ કામમાં આવતું નથી પરંતુ આપણા માટે એના માટે સ્કીલ હોવી જોઈએ જેનાથી આપણે કઈ પણ બની શકીએ જેમ કે નેતાઓ તમે કહ્યું એવી રીતે એવી જ રીતે આપણે અભ્યાસના મહત્ત્વમાં જોવા જઈએ તો આજના જમાનામાં ઓનલાઈન કોઈ પણ કાર્ય ઘણું બધું ચાલી રહ્યું છે જેમ કે આ મોટા ભાગે આજના સમયે એઆઈ નો ઉપયોગ ઘણો થઈ રહ્યો છે જેના કારણે મોટા ભાગે લોકો ઓનલાઈન કોઈ પણ કાર્ય સરળ રીતે પૂર્ણ કરી રહ્યા છે
હા મિત્રો તમારી વાત સાચી છે કે અભી આપણે અભ્યાસ ખૂબ જ ખૂબ જ એવો મહત્ત્વ છે અને આપણે કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકીએ છીએ તો મિત્રો આ અભ્યાસનું મહત્ત્વ છે જ પરંતુ મિત્ર આપણે જે જે પણ આપણે કાર્ય કરીએ મિત્ર તો એ એમાં આપણે ખૂબ જ શ્રદ્ધાથી કરીએ અને જે આપણે યોગ્ય આપણે અભ્યાસ કરવો હોય તો આપણે સારી એવી જગ્યાએ જઈને આપણે આપણે રીડિંગ કરવું જોઈએ જેમ લાઈબ્રેરી હોય કે પુસ્તકાલય હોય એ યોગ્ય રીતે આપણે ખૂબ જ પોતાની મહેનતથી આપણે ભણવું જોઈએ અને આગળ વધવું જોઈએ તો શું મિત્રો તમે પણ અભ્યાસમાં અભ્યાસમાં સારો એવો રસ ધરાવતા છો ને
હા હા મિત્ર પરંતુ હવે જોવા જઈએ તો અમે કોલેજમાં જ છે તો ત્યાં પણ સારે એવી શિક્ષકો ભણાય પરંતુ મોટા ભાગે વિદ્યાર્થીઓ સારી રી ધ્યાન નથી આપતા એના કારણે સારી રીતે એમ ભણી શકાતું નથી તી જેમ કે સ્કૂલોમાં સારી રીતે બધું સમજાવે એટલે ત્યાં બધું સારી રીતે સમજ પણ પડે અને કોલેજમાં જવા જઈએ તો ત્યાં થોડું એનાથી ઘણું જુદું પડી જાય છે એના કારણે અભ્યાસના પણ સારી રીતે ધ્યાન અપાતું નથી
હા મિત્રો તમારી વાત તો સાચી છે કારણ કે હવે પેલાના પેલાના પેલાના જમાનામાં એવું હતું એટલે કે જે સ્કૂલમાં હોય ત્યારે આપણે સ્કૂલમાં તો ટીચર લોકો આપણને ખૂબ જ વ્યવસ્થિત રીતે ભણાવતા હતા અને એ લોકો આપણને પકડીને એક એક જવન ને પણ યોગ્ય રીતે ભણાવતા પરંતુ જયારે આપણે કોલેજમાં આવીએ મિત્ર ત્યારે આપણા પર કોઈ ધ્યાન નથી આપતું અને આપણે જોતું પણ નથી કે આ છોકરો કેવી રીતે ભણે છે એ લોકો ધ્યાન આપે છે કે નહીં એ લોકો યોગ્ય રીતે સમયસર પોતાનું હોમવર્ક કરે છે કે નહી એ લોકો આવી ધ્યાન નથી આપતા પરંતુ મિત્ર આપણે એ એ એ એ વાતમાં આપણે ખૂબ જ રસ ધરા રસ ધરાવતા નથી અને આપણા પર ધ્યાન આપતા નથી પરંતુ મિત્રો તમે કીધું એમ કે સ્કૂલમાં તો આપણને બધા ટીચરો આપને ખુબ જ સાથ સહકાર આપતા હોય છે તો શું મિત્ર આ કોલેજમાં પણ આપને આટલો સાથ સહકાર આપવો જોઈએ વિ ટીચરોએ
હા એમ તો ટીચરો સાથ સહકાર આપે તો ઘણું સારું કારણ કે એનાથી સારી રીતે અભ્યાસ પણ થઈ શકે છે જેનાથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ જણાય તે પણ સરળ રીતે હલ કરી શકે અને જો કોઈ પણ સરળ રીતે પ્રશ્નો વગેરે પૂછવા હોય તો સારી રીતે ટીચરો સમજાવે તો વિદ્યાર્થી પણ ગ ઘણી બધી વિશે વિદ્યાર્થીઓ પર અસર પડે છે જેના કારણે સારી રીતે અભ્યાસ થઈ શકે
હા મિત્રો તમારી વાત એ તદ્દન સાચી છે કારણ કે હવે બધી જ જગ્યાએ ટેકનોલોજી આવી રહી છે. અને બધી ટેકનોલોજી હવે તો આવું છે કે દોસ્ત એઆઈ નો જમાનો છે એઆઈ છે જેટ જબીટી છે સોશિયલ મીડિયા દ્વારા કઈ પણ જગ્યાએ આપણે નવી નવીવી જાણકારી મેળવી શકાય છે અને આપણને વધુ એવું શીખવાનું મળે અને આપણે સરખી રીતે આપણે આપણું ભવિષ્ય સુધારી શકીએ છીએ મે તો મિત્રો તમે એ વિશે થોડું જણાવજો ને.
હા એ એ આજના જ જમાનામાં ઘણું બધું ચાલ રહ્યું છે. જેના કારણે કોઈ પણ કાર્યો સરળ રીતે પૂર્ણ થઈ શકે છે જેના કારણે આપણે કોઈપણ વ્યક્તિને પણ પૂછપરછ કરવી હોય તો એના બધા એટલે આપણે એઆના કારણે ઓનલાઈન સરળ રીતે કોઈપ મુશ્કેલીઓ જણાય તો આપણે કોઈપણ પ્રકારની જાણકારીઓ જાણી શકીએ છીએ અને એવી જ રીતે. કોઈ કોઈ પણ મોટી મો ઈક હ ચીજ વસ્તુઓ જેમ કે
મિત્ર તમારી વાત એ સાચી છે કારણ કે આજ આપણે જોઈએ મિત્ર ત એ આઈનો એટલો બધો ઉપયોગ તો થઈ રહ્યો છે અને મિત્ર એ આઈ ન તો ફાયદા તો છે ઘણા બધા પરંતુ મિત્ર એ આઈ ના ઘણા બધા એવા આપણને નુકસાન પણ છે કારણ કે આપડુ જે પણ જે પણ આપણે ફોટા હોય અપલોડ કરીએ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે જે સોશિયલ મીડિયા પર આપડે ફોટા અપલોડ કરતા હોય છે મિત્રો અને એનો અનયુઝ થાય છે અને એ આઈ દ્વારા આપના જે ફોટા રહે એ એના પણા મિસયુઝ થાય છે દોસ્ત એનાથી ઘણું બધો ફ્રોડ થતા હોય છે તો શું દોસ્ત તમારા મિત્ર સર્કલમાં કોઈનો ફ્રોટ થયો હોય એવો કિસ્સો હોય તો જણાવજો ને.
હા તમે કહ્યું એમ તમારી વાત ઘણી સાચી છે. એવીજ રીતે તમ પછી એવી રીતે તેવું હ અ હવે ક્યાં હું જોયું નથી પરંતુ એવા ઘણા બધા ફ્રોટ થઈ રહ્યા છે ઓનલાઈન ના કારણે જેનાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે જેના લીધે કોઈ પણ વ્યક્તિના ખાતામાં પૈસા વગેરે પણ કપા જતા હોય છે એ આપણે સારી રીતે સાવચેતી રાખવી જોઈએ અને તેવી જ રીતે એઆઈ ના કારણે ફાયદાઓને નુકસાન પણ ઘણા બધા છે એવી રીતે જોવા જઈએ તો આપ પણે એ આઈ નો ઉપયોગ પણ કરવો જોઈએ અને ન પણ કરવો જોઈએ.
હા મિત્રો તમારી વાત તો સાચી છે પરંતુ મિત્ર આજે જે યુવાનો છે એ ભણી ગડેલા છે અને એ લોક ને તો યોગ્ય રીતે લોકોને ખબર પડશે કે એ આઈનો કઈ રીતે ઉપયોગ કરવો પરંતુ મિત્ર આજે એવા પણ વર્ગના જે વિદ્યાર્થીઓ છે જે યુવાનો છે. કે એ લોકો એ લોકોની અભ્યાસ અભ્યાસ અભ્યાસથી વંચિત હોય છે એટલે કે એ લોકોનું અભ્યાસ અભ્યાસ અભ્યાસ કેવી અભ્યાસ હું છે એ લોકો સમજ પડતું નથી જેથી કારણે એ લોકોને એટલું જ્ઞાન ન હોય કે કઈ રીતે કરવાનું કાર્ય અને આ જે ટેકનોલોજી છે એ આઈ છે બધું જ છે એનો કઈ રીતે ઉપયોગ કરવો એ એ લોકોને સમજ પડતી નથી જેના કારણે એ લોકો સાથે ફ્રોડ થઈ રહી છે અને મિત્ર એ આઈનો તો આજના જમાનામાં ખુબ મોટી ડિમાન્ડ તે આપડે જોઈએ તો ભારત દેશમાં પણ એ આઈ એઆઈ નો ખુબ જ મોટા પ્રમાણમાં આપડે અ પ્રગ્રામો થઈ રહ્યો છે અને એ આઈ શું છે એ આઈ નુ કેટલું મહત્વ છે અભ્યાસમાં અભ્યાસમાં તો ખુબ જ મહત્વ છે પરંતુ મિત્ર અભ્યાસ જે જયારે એઆઈ એઆઈ આવશે અભ્યાસમાં અને જે ટીચરો રહે છે એ લોકોને નોકરી ગુમાવી પડશે કારણ કે જો એઆઈ એઆઈ બધું જ કરી આપતું હોય તો ટીચરોનું શું કામ પરંતુ મિત્ર એઆઈ કરતા જે ટીચરો આપણને પ્રેમથી શીખવાડે અને એ લોકોનો જે ગુણ હોય અને એ લોકો આપણે પ્રેમથી શ્રદ્ધાપૂર્વક ભણાવે તો મિત્રો મજા આવી જાય પરંતુ જો એઆઈ આવશે મિત્ર તો એઆઈ એ એક રોબોટિક જેવું હોય એટલે કે એ આપડે જે પણ મેસેજ કરીએ કે આ એવું થાય એવું આપડે આન્સર માંગીએ તો એવું જ થાય પરંતુ મિત્ર એઆઈનો એઆઈ નો ઉપયોગ તો ઘણો મહત્વનો છે પરંતુ એનાથી નુકસાન પણ છે તો મિત્ર હું તો એવું જ કહેવા માંગુ છું કે અભ્યાસ તમારા વિસ્તારમાં પણ બધી જગ્યાએ જઈને અભ્યાસ અભ્યાસ અભ્યાસ નનુ મહત્ત્વ તમે સમજાવો તમારા ગામડામાં અને આજુબાજુની જે પણ સ્કૂલ છે ત્યાં ઘણા બધા પ્રોગ્રામ કરો. કે આપણે અભ્યાસ નુ ખૂબ મહત્વ છે અને મિત્રો મને તો ખબર જ છે કે તમારા ગામડામાં એટલે કે ઘણી બધી જગ્યાએ આપણે જે ગામડા વિસ્તાર હોય ત્યાં નાની નાની એટલે દીકરીઓ અઢાર વર્ષની થાય એના પેલા જ લોકોના લગ્નને એવું કરી દેતા હોય છે. એ લોકો એ લોકોને મિત્ર થોડું સમજાવજો કે આપડે આપડે અભ્યાસ અભ્યાસ કરવો જોઈએ અને અભ્યાસ નુ ખૂબ મહત્વ છે ને મિત્ર તમને જે અમને આટલો કિંમતી સમય આયપો એના બદલ ખૂબ ખૂબ આભાર મિત્ર થેન્ક યુ મિત્ર.